હલો. હલો.
હાલો
શું કરો ભાઈ.
બોલો.
શું કરો.
કોઈની બેઠા તા ખાઈ પીને.
ખઈ પીન બેઠા થા એમને.
હ અ
હ હા શું ચાલે બીજું.
શોંતિ
શાંતિ એમને ખેતીમાં.
ખેતી નું શું કરવાનું કહો.
કેમ વરસાદ નહી આવતો એમ ને.
હા
બરોબર હા
ખેતીમાં હું પાક કરો એ ખબર નહ પડતી વરસાદ વરસાદ પડતો નહી એટલે.
બરોબર. તો હવે કોક કરી બીજું શું થાય ને હવે ખેતીમાં તો હવે આમ તો વરસાદ થોડો ઘણો તો આ આવી ગયો હે.
હમ
તો હું એવું વિચારું કે બાજરી વાઈએ પણ જો વરસાદ ના આવે જો વરસાદ આવે આ આવી ગયો તો બહો બરાબર તો આમ તો થઈ ગયો હાલ.
હમ પણ વરસાદ આવે ત્યારે એવું ને નહી થું ને
ના ના એમ તો વરસાદ થોડો ઘણો અમાર તો થઇ ગયો હે તો વરા. થઇ જઓ બરાબર થઇ જાય ને. એટલે શેડાવરાય દઈએ શેડાવરાયને પલાવ મરાઈ દઈએ. એટલે જે ખલું બહલું થોડું ઘણું હોય ને એ નીકળી જાય અને પછી બાજરી પેરાય દઇએ કાધા બાજરી પેરાય દીે.
ચાલે ઇ
તો ભાઈ રસકા બાજરી કરીએ હવે જોઈ. એ
ઈ હે પસે ચાલર ચાલર.
હં હ હ અમારે ચાલ જ નહી થતા પણ રસકા બાજરી. એવું એમને. બરોબર હા હા તો આપડે રસ્કા બાજરી વિચારીએે.
પ્લેન હ હાલ તો.
બરોબર ચાલે ચા એક વાર વાયા પાઈ તો ચાલ લેવાના લેરે કરવાના ને એટલે વાંધો ના આવે સટ આખો હમ
રોકડિયા પાકજીવ.
બરોબર રોકડીઓ પાકેે એટલે હ ખબર ના પડી.
એટલે કે આપડે તરત ભરાઈને તરત પૈસા મળ દે રી.
બરોબર.
એને ડારેક વેણીને ભરાઈ દેવાનો.
હુ હુ બરોબર એવું એમ.
હમ પાપડી આવે એને અઠવાડિયામાં એકદમ વેળવાની.
બરોબર. એટલે અઠવાડયે વેણી ને આપડે જે પૈસા લઈ લેવાના.
હમ આમાં નદી કુરાઈ થાય.
બરોબર ના અમારે એ બધું નહી થતું અમારા ગણો ને, તો તો બાજરી થાય હવે બાજરી લઈ લઈએ. પેલું પેલું ચેવું ઓય ત્યારે ઉનાળું બાજરી લઈ લઈએ ચોમાસું બાજરી લઈ લઈએ બરોબર. ચોમાસુ બાજરી લઈ લીધા પછી કોતો રાઈડું કરી દે હું. કો તો ભાઈ ઘઉં કરાવ દે હું.
વરસાદ થાય બરોબર તારે મેળા આવે.
હમ કો તો વાય રસકો કરી દઈ જોઈએ હવે બે માંથી શું કરીએ વિચારીએ.
બાજરી બરોબર બાજરી.
હમ બાજરી એટલે એકમાં બાજરી કરી દઈએ અને, કપાતો હવે હાલ કરીને કોઈ મતલબ નહી કપા હાલ કરી દઈને વરસાદ આવે પાહૂ
એમાં મજૂરી બઉ પોકે કપાહ માં.
એવું.
હ મ કપાહ ના કરાય.
ચમ મજૂરી પોક યાર કપાહ તો આમ તો કેવા જઈએ તો પેલો કેવાય કપાહ ખાલી
એમાં મજૂર બઉુ કરવા પડ આપડે કોઈ વધે ઘટે નહી આપડે એવું થાય.
હા.
વધે ઘટે ન કોઈ મળે જ નહી અમે એવું હોય બધું મજુર ને આલવાનું થાય અમાં. એટલે કે આપણ ન કોઈ મળ નહી.
અહં
એટલે અમે કપ્પા તો વાવતા નહી પણ તમાર વાવો હોય તો તમારી ઈચ્છા હો.
હમ હ બીટી કરતો ચાલે ને?
હમ.
હમ બીટી કરીએ બીટી નો ભાવે
કપાહ કરો ન આપડે. તો એના માટે ફેમિલી માથી આઠ જણા જોવે ચમ કે મજૂરી કરવા. મજૂર ના લાવવું પડ એમાં મજૂરને પૈસા આલવાનું થાય બધું એવું હોય.
હમ હમ પણ બીટી કરી દઈએ ન બીટીમાં ગણો ને નોર્મલ આપડે. બીટી કરી દઈએ ચાલે બીટી કરી દઈએ અને માણસોથી. કોમ કરાવી દઈએ ચાલ મજૂરી થાય થોડી ઘણી પણ બીટી નો ભાવ હારો હોય ને આમ તો તો કપાનો ભાવ હારો હોય.
હમ હમ
વઘારે નહી તો વિઘે કે બે વિઘાના હિતેર એસી મંજૂર થી તો એ
એટલ અમાર કોઈ થાતું નહિ
બરોબર તો ચેટલો થાય?
નેટ ચાલી પચા મણ થઇ હકે
ચાલી પચા મણ જેવા થાય એમ
હમ
બરોબર ના અમાર તો એમ તો થતો હોય હવે સાઈઠ હીતેર મન જેવો જોઈએ હવે ચેટલો થાય વિધે. વીગે બે વીઘામાંજે થાય ઇ બે વીઘામાં કપા વાયો હોય ને તો કપામાં કોઈ પૈસા કોકના ભરવાના હોય તો ભરાઈ જાય ને
હમ આપડ ન પાલવે એવું કરાય.
હ અને બાજરીમાં તો જેવું ખબર હે, આપડો જ બીજો કોઈનો ભાગ એ નહી. આપડું ખેતર હોય બરોબર, તો બાજ જરી વાઈએ તો ઉનાળામાં, ચોમાસું વાય તો ચોમાહામાં વર્ષ પોણી નો કોઈ બોરનો-બોર વારમ પા તો ના આલવો પડે ને.
બરોબર, કાતા બાજરે.
હમ, કાદા, બાજરી વાઈએ કાતો રસકા બાજરી રસકા બાજરી વાહીએ, તો પૂરાઈ. વેચીએ તો, તારી ચાલીસ હજાર ની તો સાર થાય.
હમ.
હમ, પછી એવું હોય, તો આમ તો રસકાનો ભાવ સારો હોય.
રસકાનું બઉ ભાવ.
હમ, કઈક અગિયાર હજાર જેવો ભાવ છે, કોક રસકા નો આ વખતે.
રસકો આયા જો.
હ, અલા ઊન તો તમે વાયો તો.
હમ, હમ.
કટલો છે તમારે?
સો થી સાત માન છે, તો પોહંચ વિકા ન.
પોંચ વીઘાનો છ થી સાત પરાઈ દીધો.
હમ, ભરાઈ દીધું, પણ અમારે તો કેવું હતું ખબર. અમારા બધા હે મજૂરી વાળા, એટલે પોચમાં ભાગેવાળો કોઈ મળ્યું ન તું કોણ.
તો તો દોડબન જોવા આવે છે ને.
હમ.
હમ, દોઢ મન તમાર વાગમાં. સાચી વાત હે, મન તમારા ભાગમાં આવે છે, મન પેલા બ વારો લઇ ગયો છે. અને બે મન બે બે મન બે પાક શેત્ર વાળા ના આવેય ને.
હમ, બીજો છેતર વાળો લઇ જાય, એટલે.
વચમાં ભાગમાં જેવું હોય, બે ભાગ ક્ષેતર વાળાના હોય.
હમ.
હ, એટલે બે ભાગ ખેતર વાળાના.
હ નાચું એરંડા આપણને પડથારો મેકુ રસતામ શું પડથારો મૂકે. નખ તા જનો પડથારો આવે પડથારો મૂકીને ને.
પડથળો એટલે, પેલો સૂટવે લઈએ.
હમ, આપડે જે આપડે મજૂરી કરતા, ખેતરમાં આલેને વધારેનું.
હમ, હમ. બરોબર, એની સૂટ મેલા એ જ ને, સૂટ મેલા એના, એની જ વાત કરો ને તમે.
હમ, હમ.
હ હોય, પેલા જે જે વાવતા હોય, પછી પાગે વાયુ હોય કે, ગમે તે જેને વાય હોય. એને પેલા બોર વાળા સૂટ મેલે.
તમાર કોરાય અલગ કેને, અમાર કોરાય અલગ કે એવું હોય ને, પાસા અલગ-અલગ.
બરોબર, તમાર પથવારો કેમ. પરથારો બરોબર, અમારે શૂટ મેલી ગયા કે, ભાઈ ભાગ્યા ના. સૂટ મેલી એમ કે, બે મન મેલી કે, વિહ મન મેલી. કે તઈન મન મીલી .
એ તો માણહ ઉપર જાય, જેવા માણહ એવું મેલે.
હા, જીવા જીવ જુઓ ને.
હમ્મ.
હમ્મ સૂટ મેલવાનો જીવ જોવેશે. સુટ મેલવાનો જીવ હોય તો મિલે શું દનજી ચાલે તમારે? મજૂરીઓ ચાલે.
અમારે કોને બપુરુધિના દોઢસો અને આખા દાડાના ત્રસો. આખા દાડામાં ખાવા પીવાનું નું યણ ચા પાણી બેદન.
તો તમારું ઊડશું બહુ મૂકવુંહે તમાર તા લે.
મૂકું તો પડે ને યાર.
અમારે તો હો રૂપિયા ચાલે હાલતા બનો ને હડતા દાડાના.
એયુ
હા.
ખા પીવાનું
ખાવા પીવાનું અડધો દાડો હોય તો તો નાસ્તો હલવો પડે વોગ નાસ્ તા મે શેવ મમરા કે ગમે તો કો ખાલીએ એવું કોક.
નાસ્તો તો અમારે લુખો નાસ્તો આલવો પડે.
હા, એવો નાસ્તો હાલવો પડે ગમે તે.
પણ ચા વગર તો ચાલે નહી પાહુ.
ચા તો આવે પડે ચા બે ત્રણ વખત થઈ જાય ગ ને કારણ કે બે ત્રણ વખત ચા થઈ જાય ને.
હમ્મ, આ તો ઘરની ભસો એટલે ચાલે નકર વીસ ત્રીસ રૂપિયા નું દૂધ થાય.
બરોબર છેલ્લી બેસો તમાર?
અમારા કોણ પજ કે છો ભેંસો હૈ.
પોચા ભેંસો એમ?
હમ્મ, એમાં તૈઈન ચાર દુહા હાલે હૈ.
હા.
અને એક એક વિવાહ થઈ રહી.
બરોબર.
અને બીજી બીજીની સાકરી કરે હું કહ
બરોબર બરોબર. હ હા હા વરિયાળી થાય ને વરિયાળી.
વરિયાળ વા પણ એટલી બધી ની સાતી.
બરોબર જીરું?
જીરું ના જીરું એ નહી થાતું.
બરોબર મેથી?
ઈ કોઈ નઈ થતું અમારા ખોરા હિરંડા બઉ થાય હિરંડા.
ઈરંડા ચાલણ. ચાલે એ કાવું હોઈ ચાલે.
ચાલ કો ને આપડે દિવાળીઓમાં એનો હજાર હજાર રૂપિયા કિલ્લો હોય અને દિવાળી પાસે પચાસ પચાસ રૂપિયા કિલો થઇ જાય આવું હોય.
ઓહ હો હો હો હજાર રૂપિયા કિલો દિલ્લી દિવાળી ઉપર એમ?
હમ્મ પણ ટાઈમ કોઈ હોય નહી ખાસ કર. હમ્મ અમ્મ પણ ટાઈમ કોન હોય નહીં.
બરોબર.
આ બધું જે પેલા પ્રોફેશનલ લોકો હોય ને
હમ્મ હમ્મ
એઈને બઉ ભાવવા બઉુ ઉપયોગ થાય
એવું એમ
હમ્મ
હમ્મ ખરું ખરું તો હજાર રૂપિયા એટલે મને તો ખાાસા થયા વી હજાર રૂપિયા થયા
હમ્મ પણ એઈ વખતે ના ઉતરે ને બઉ નેઠ કિલો ઉતરે
બરોબર
અને ના પેલા જે જાડી પાપડી આવે ને જાડી પેલી જાડી એના ફોલીને વિક નસતો દિવાળી પર બે ના ના. ઈ પાપડી પાણી જે જાંડી આવે ઈ પેલું
દોણો મોટો, મોટો મોટો દોણો મોટો.
આયાના દેખો ના તો ત્રણ થી ચાર હજાર રૂપિયા ભાવ હોય દિવાળી ઉપર અને એમને એમ વેખો ને આપડે દિવાળી પહલ તો ત્રણસો હાડી ત્રણસો એટલો ભાવ હોય.
બરોબર એટલે મોટો દણો હોય
હમ મોટો ધોરણ એટલે બિલકુલ ખાસ કરીને લેર નીચેમ કે નાનો ધોણો. એનું શાક મસ્ત છે પેલો મોટો દોણી પાચી ગલો હોય.
બરોબર
એ પછ, ચેડે બીજવારા મા ઉપયોગ થાય.
એવું એમ.
હમ
બરોબર બરોબર
અમારા કોરા ચેવું, ખબર હ, ખેતી માં. અમુક હે, હમણાં કાળી તરને, હમણા રેતાળી એટલે- વાવાની કોઈ ખબર પડતી નહી, અને વરસાદ પાહો થાતો નહી હવ.
પણ વધારે વરસાદ આવે તમારે તમારી નદી ન નદી આવતી છે તો રેતાળ હેેતો
હમ, નદી આવે એટલે, બધું પાક જતું રે પહ- મજૂરી માથે પડે, એવું હોય કોન.
બરોબર.
આવે હે હમ
હો હો હો હો.
હિરંડા અમારે ચાલે હોય હિરંડા બહુ હિરંડા બહુ થાય હોય અમારે
એરંડો હારો થાય એમ તમાર
હમ, એરંડા બઉ કરે.
એરંડા અમારે પણ